હલો
હલો
હેલો
હા બોલો અવાજ સંભળાય છે મારો
આ અવાજ સંભળાય છે
હા ચલોો આપડે આજે બહ સરસ વિષય પર વાત કરીએ
બરાબર
હલો હા આજ હા આજકાલ એક બહુ જ વસ્તુ બહુ જો વસ્તુ બહુ બદલાઈ ગઈ છે પહેલા બધા પરિવારો સભ્યો એક જ શહેરમાં રહેતાને હ ઘણા લોકો અભ્યાસ અને નોકરીના અને અન્ય કારણસ અલગ અલગ રહે છે
હા અને સૌથી મોટો પડકાર એ છે કે અંતર વધે છે ત્યારે સંબંધોમાં પણ થોડું અંતર આવવા લાગે છે
સાચી વાત છે પરંતુ મને લાગે છે કે અંતર સંબંધોને નબળા બનાવા બનાવતું નથી સંવાંધો અને અભાવ સંબંધોને નબળા બનાવે છે ને
બહુ સુંદર વિચારશે જો નિયમિત વાતચીત થાય તો હજારો કિલોમીટર નું અંતર પણ નાનું લાગે
હા પરંતુ ઘણા લોકો કહે છે કે સમય મળતો જ નથી ને
સમય મળતો નથી એવું નથી સમય કાઢવો પડતો હોય છે રોજ માત્ર દસ કે પંદર મિનિટ પણ પૂરતી હોય
હમ હ મને લાગે છે કે નાની નાની બાબતો શેર કરવી પણ ખુબ જ જરૂરી થઈ જાય કેને
હા ઘણા લોકો માત્ર મો પ્રસંગે જ સંપર્ક કરે છે બાકીના દિવસોમાં શાંતિ રહે છે
એના કારણે ધીમે ધીમે એક અજામ પણણ આવી જાય છે ને
ખરું છે પરિવાર સાથે માત્ર જવાબદારી નો નહી પરંતુ લાગણી નો સંબંધ હોવો જોઈએ
હા જે કોઈ દૂર રતું હોય તો તેની દૈનિક જિંદગી વિશે પૂછવું પણ મહત્વનું જ હોય છે ને
હા જેમ કે જેમ કે આજે દિવસ કેવો ગયો આમ કેવું ચાલુ રહ્યું છે સ્વસ્થ કેવું છે
સામેની વ્યક્તિ વ્યસ્ત જ હશે એટલે ફોન ના કરવો હમ
એ વિચાર ક્યારેક અંતર વધારી દે છે
એક નાનો સંદેશ પણ ઘણી ખુશી આપી શકે છે ને
કરીને સવારે શુભેચ્છા કે સાંજે એક સરળ પૂછપરછ પણ સંબંધોને જીવંત રાખે અચ્છા
હા આજે ટેકનોલોજી પણ ઘણી આ ઘણી મદદ કરે છે ને
હા વિડીિયો કોલ પરિવાર ના ગ્રુપ અને ફોટા શેર કરવાથી નજીક હોવાનો
પરંતુ માત્ર મેસેજ મોકલવાથી પણ બધું ું પૂર્ણ થતું નથી
સમજ છું ક્યારેક અવાજ સાંભળવો પણ જરૂરી છે
કેમ તો કે કારણ કે અવધમાં લાગણી નો સ્પષ્ટ અનુભવ થાય છે એને
હા અને વિડીિયો કોલ માં ચહેરા પરની ખુશી કે થાક પણ સમજાય જાય છે
હા અને બીજી એક વાત પણ મહત્વની છે દૂર રહેતા સભ્યોનો નિર્ણયમાં સામેલ રાખવામાં આવે
હા બહ જરૂરી છે ઘણી વાર લોકો વિચારે છે કે તેઓ દૂર છે એટલે એમનો મત જરૂરી નથી
પરંતુ એથી તેમને એકલતા અનુભવાય ને
હા અને ધીમે ધીમે જોડાણ ઓછું થઈ જાય છે
દરેક વ્યક્તિ એવું લાગે લાગવું જોઈએ કે તે પરિવાર ન મહત્વપૂર્ણ જ ભાગ છે
ભલે તે દુનિયાને કોઈ પણ ખૂણાઈ રહેતી હોય
હમ સાચી વાત છે પણ મને તો પરિવારની એક પરંપરા ગમે છે હમ અઠવાડિયામાં એક દિવસ સૌ સાથે લાંબી વાતચીત કરવી ને દસ મિટ થ એક દિવસ કોઈ ઉતાવળ નહી કોઈ કામનું દબાણ નહી
ફક્ત હાસ્ય યાદો અને વાતો
અને જૂના ફોટા પણ જોવામાં આવે તો મજા તો ઘણી જ આવે ને એમાં
હા જૂની હા જૂની યાદો સંબંધોને ફરી તાજા બનાવે છે પ છે
એક મહત્વની વાત એ પણ છે કે માત્ર ખુશીની ખુશીના સમયમાં જ નહીં પરંતુ મુશ્કેલી ના સમયમાં પણ સાથે જ રહેવું જોઈએ
સાચું ત્યારે એક સહાનુભૂતિભર્યો શબ્દ પણ ગણી શક તે આપે છે
ઘણી વાર લોકો મદદ તો કરવા માંગે પરંતુ કેવી રીતે કર એ સમજાતું નથી
ક્યારેક માત્ર ધ્યાનથી સાંભળવું પણ મોટી મદદ હોય ્ છેી
સાચી વાત છે હું સમજ છું તમારાથી દરેક સમસ્યા નો ઉકેલ આપવો જરૂરી નથી હમ
પરંતુ હાજરીનોો અહેસાસ કરાવવો ખૂબ જરૂરી છે
હમ અંતે તો પરિવાર નો અર્થ એ જ છે કે કોઈ પણ અંતર હોવા છતાં દિલને જોડાય હું તો રહેવું જ છું
અને સંબંધોને જીવંત રાખવા માટે સતત પ્રયત્ન કરતા રહેવું
સંબંધો મજબૂત રાખવા માટે માત્ર સંપર્ક પૂરતો નથી એકબીજાના જીવનમાં રસ રાખવો પણ જરૂરી છે
હા કારણ કે ઘણા લોકો રોજ વાત કરે છે છતાં લાગણી પૂર્વક
સાચું ક્યારેક પાંચ મિનિટની દિલ થી કરેલી વાત એક કલાકને સમાન વાત કરતા પણ વધુ અસરકારક લાગે છે હમ
મને લાગે છે કે પ્રશ્નો પણ અલગ પ્રકારના હોવા જોઈએ
હમ હ એટલે જ ને
માત્ર જમ્યા કામ પૂરું થયું એટલું જ નહી પણ આજે તને સૌથી વધારે આપે એના પ્રશ્નો પણ પૂછ
હા વાહ તો સુંદર વિચાર છે તમારો
કારણ કે આવા પ્રશ્નોથી વ્યક્તિ ખુલીને વાત કરે છે
હમ ઘણી વાર તો લોકો પોતાની ચિંતા કે તણાવ છુપાવી લે છે ને
હા અને પરિવાર ને ખબર જ પડતી નથી કે અંદરથી શું ચાલી રહ્યું છે
એ માટે જ વિશ્વાસનું વાતાવરણ બનાવવું જરૂરી છે ને
જેથી કોઈ પણ વ્યક્તિની સંકોચ પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે
મને લાગે છે કે પરિવાર માં આશ્ચર્યજનક નાની નાની બાબતો પણ પણ કરવી જોઈએ
જેમકે
કોઈ ખાસ દિવસ વગર શુભેચ્છા નો સંદેશ મોકલવો જોઈએ
હા અથવા કોઈ જૂનો ફોટો મોકલીને યાદો તાજી કરવી
હા એથી વાતચીતનો એક નવો વિષય પણ મળી જાય છે
અને લાગણીનું જોડાણ મજબૂત બને છે
તો એક એક નવી રીત પણ ગમે છે
કઈ રીત
મહિને એક વાર ઓનલાઈન પરિવાર સાજ સહજ રાખીએ
એ બહુ રસપ્રદ વાત લાગે છે
હમ બધા પોતપોતાની જગ્યાએ બેસીને જોડાય અને વાતો કરે
એમાં રમતો પણ રમી શકાય
હા પ્રશ્નોત્તરી યાદો અને ભવિષ્યની યાદનાઓ પણ ચર્ચા કરી શકીએ છીએ છે ને
આવી પ્રવૃત્તિઓ સંબંધોમાં નવી ઉર્જા લાવે છે
લોકો કહે છે કે દૂર સભ્યો ધીમે ધીમે બદલાઈ જાય છે
બદલાવ તો દરેક માં આવે
હા બદલાવ આવશે તો જ જિંદગી માં નવું નવું આગળ જોવા મળશે આપણને
એકદમ સાચું સમય સાથે દરેક ની પ્રાથમિકતા બદલાય છે
હમ હા પરંતુ બદલવાનું સ્વીકારવું જોઈએ ને
હ એકદમ સાચું સમય સાથે દરેકની પ્રાથમિકતા બદલાય છે
તેથી અપેક્ષાઓ પણ વાસ્તવિક હોવી જોઈએ ને
નહી તો નાની નાની બાબતોમાં ગેરસમજ ઉઊભી થાય છે
હા જો તરત જ જવાબ ના આપે તો ખરાબ ના માનવું જોઈએ એ વક્તિ
કારણ કે દરેક ની જવાબદારીઓ અલગ હોય
પરંતુ લાંબા સમય સુધી મન પણ સારું રહેતું નથી
સહમત છે સંબંધોને સતત પાણી આખત્યારે ઉર્જવ્યો
હા સરખામણી બહુ ગમે છે ને
કારણ તે છોડીની જેનસબંધો પણ કાળજી માંગે છે
અને કળજી વગર ધીમે ધીમે નબળા પણ પડી જાય ને
એક એક બીજી મહત્વની વાત છે
એ શું છે
સફળતાની ઉજવણી સાથે કરવી
ભલે તે નાની સફળતા હોય કે મોટી હોય પણ સફળતાની ઉજવણી તો અવશ્ય કરવી જોઈએ
હા ખુશી વહેંચવાથી સંબંધો ગરમાવો વધે છે
હા આખરે તો પરિવારનું સૌંદર્ય એજ છે કે જે અંતર હોવા છતાંય નજીકનું નજીક પણ અનુભવાયને
અને નજીક પણ જોડવા માટે તે રોજ થોડો પ્રયત્ન કરવો જોઈએ
પ્રયત્ન એવા કરો કે દરેક વીકમાં એક વખત તો વાતચીત કરીએ અને સાથે રહીએ કાતો સાથે વાતચીત કરીએ તો એ વધારે સારું રહેે
સફળતાની ઉજવણી સાથે કરવી
સફળતાની સાથે સાથે આપડે બીજી બધી ઘણી બધી એવી વ્યક્તિઓ છે કે જેની સાથે આપણે સફળ સારી રીતે વાત કરીએ ને તો એ પણ આપણી નજીક જ રહી શકે છેને
ભલે તે નાની સફળતા કેમ ના
સાચી વાત છે સફળતા એ ગમે તેવી હોય પણ આપણેે એને સાથે મળીને જો એને ઉજવીએ તો એ સફળતા બઉ મોટી સફળતા લાગે ને
હા બરાબર છે
હા હવે આપણે આ ટોપિક પર તો જેટલી વાત કરીશું એટલી ઓછી પડશે પણ હું તમારી સાથે ફરી ચોક્કસ આ વિષય પર વાત કરવા માંગીશ ચોલો અત્યારે
ઓકે થેન્ક યુ